હલો હા ભાઈ શું કરશ.
બસ કઈ નહી સુટતો તો બરોબર તો શું કરે.
ના ના કેવ વર્ષ તમામે ગામમાં.
તાર ગામમાં તો ઘણો વરસાદવ ભાઈ તું કે તારા ગામમાં છે કે નહી.
ના ભાઈ ન અહીં કઈ નથી
એમ છે એમ નથી આવતો વર્ષે તમારે
બસ વાતાવરણ બને એવું લાગે કે આવશે આવશે આપણે આવતું નથી કં
એ હ કયો ગામ તમારુ ભાઈ તમારે તમારું એવું એવું તમારું કયુ ગામ છે વરસાદ નથી આવતો
ખબરની નસીબંધ નથી કે શુ
એ વાત છે આખા ગામમાં વરસાદ આવી ગયો તમારા ગામમાં નથી આવ્યો
હા એ વાત સાચી
તો પછી શું ક પછી કાલે જવાનું
હઉ જાઉ તો પારસે
એવું હ
કામપની જાવ પડશે ને ભાઈ
એવું એમ
હ
હ પેલું કા અછાડી બીજને
હા કારે નવું વર્ષ ભાઈ
કર સાનસન કાર્નિવલ કાલેશેન
અચ્છા હા એ કાલે છો
એમાં શું હોય
મેળો ટાઈપ હશે મતલબ મેળો
શું
મેડો મેડો
એવું હય
હા મેળા મેળા ટાઈપ હશે એકાદુ
સાચ છે ઉસ ને તો કાઠે
એટલા બધા માણસોઓય
હા
હોય શું મતલબ
સાંસ્કૃતિક કાર્યક્રમ હશે થોડા ઘણા બાકી મેળો ચાલુ હશે એજ
બરાબર
જોય નથી જોવું પડશે એ હવે મતલબ મેળો
ત્યાં અત્યાં સુધી જોયે
ના ના આ બધું આમાં નવું નવું ચાલતું સાંસદ કાર્નિવલને આંતને
એવું છે
ડેકોરેશન બેકોરેશન બધું હતું કે થઈ ગયું હો રોડો ના હાથે
મેળો કેવો હોયને જેના ઉપર હવે
બરાબર સારો હોય એમ
ખબર ની જોવું પડહે મને યાદ નથી
તું ગયો
હા બીજા બધા મેળા મજાવાનું થાય આ
બીજા બધા મેળા ને આમાં મેળામાં
ના ના આમાં નથી ગીયા યાર
યાર તો શું
જાય આંટો મારવા
જોએ આલોને કાલે કેટલા વાગે હોઈ
ઈતો આખો દી હશે
બધી હશે ને સાંજે હશે મેને એવું વાત સાંભળીએે
કાર્યક્રમ હોઈ, શકે એમ બાકી મેળો સવારના હોય, સાંજના કાર્યક્રમ હોય એ હોઈ શકે
હ એવુ
જોવો પડશે કોકના વિડીયો વિડીયો બ્લોગ બ્લોગ વાળાના
એમ છે જોઈ, ને જતો એવુ હોય તો
હમ વિડીયો આવી જાય એના ભાઈ પોંચી જાય, કાલે પોચી કાલે પોચીયાસ સવારના પોરમાં વિડીયો લઈ ને
એ
હેલો ગાઈસ હુ આવી ગયો છુ, એમ કરીને
આ
તો નાનો મોટો કલાકાર નથી યાર
બધા એ વધારે મલશે કાલે
હા ઘણા બધા હશે, બધા કચ્છના ભુજના હશે બધાશેને
હોવ
કમાણીએ ભાઈ
બધુ
હમ એમાં આપડે બહાર નીકળવું પડે
કોકના
બાર નીકળીને શું કે
કોઈકમાં આવડત નથી, તો માણસો કમાઈ લે કપના વિડિયોમાં ક હતુ કોઈ હોતું નથી કાંઈ હોતુ નથી, તો વ્યુને જો લાઈકને કહેવા મળી જાય
હા એ વાત જ છે, જોયા વગર મતલબ કઈ મ હોય ને
હો
હના હા હ
વાતમાં ક હોય નહ ક હોય, નહી માલ કઈ બસ એવું બધું બસ
કોન્ટે ક હોય નહી ને ખ ટમ પા એ
બાકી તો વિભાગીય છે, વિભાાગીય હોય. એડ્સના પ્રમોશનમાં જીવતા હોય
હા, બસ એવું જ એકસ્ટા પ્રમોશનમાં જ પછી ક ભેગુના થાય.
હા અહંયા ખાવા ગયો હતો અહીિયાયા બઉુ સારુ છે, આમ તેમ મજા આવી આમ તેમ હોય જ ને તું પૈસા લેસ ત તો હ વાખાણાથી કરવાનો હો, ને
હા
કોઈ એમ કે અહીંયા ગયો, તો ના મજા આવી ખાવાની
એવું તો કે હોય નહી
તો પછી બધા ગયા ગયા, લ હાર એમ હા ચોરી તો સાચો રિવ્યુ તો એ થોડી હોય.
હા એ વાત હ છે, પૈસા લીધા હોય તો ખોટો તો બોલાય નહી.
તો અહીંયા જેવુ ખવાનું ક્યા ની મળે દુકાન તો જેવું ક્યા ન મળે કપડા ક્યા નહી મળે આમ.
હા બસ
એ બધા જગ્યા બધા આપતા ત પછી ખબર પડી જાય માણસોને માણસોને ખબર પડી જાય પૈસા લીધે એ બધ
રિયલમાં હા. રિયલ વિડીયો એવા તો તો પછી એ એવી ચેનલ હોય તો હાલે પણ ખરાબ કે રિયલ મતલબ રિવ્યુ આપેવી એમ. તો પબ્લિક ના મતલબ વ્યુ માંથી પૈસા કમાઈ શકે અને રિયલ મા મતલબ રિવ્યુ કર
હા.
તો ચાલે.
બાકી રગ બાકી તો ખબર પડે અને આ વિડીયોના હ તો જોવે જોવે જ નહીં. ખબર છે એના વખોટ વખા વખાણ કરશે બું બું.
હા તેજ ને.
હમ્મ. હ બીજામ ખાતા હોય ને વિડીયો તો એવો બને કોઈ દે ખાવાને જોય એમ મતલબ આમ.
હા હા હા.
સો ડિલિશિયસ હોય યમ્મીને બધું.
પછી વરા મોઢામાં ન જતું હોય એવું.
હા ભજે ભલેને કડક કડક ખવાનું મળતું હોય. વિડીયો બનાવેલ સારો મળ્યો બસ એ એવું કામ કર
ભાઈને ખવાઈ ગટ ઘણું.
હા પોતે કો દી પોતે કો દી માં જાય ની.
હા હા કેમ કે એને તો ખબર જ હોય કેવું છે.
ખબર જ હો એ પલે પૈસા લીધા હોય એટલે બોલે નહી.
હા એ વાત
માં શામ કરીનો વિડીયો બનાવી લેને હાલી જાય ફિલ્મ બાકી તો કઈ હોય ની કે. બાકી બાકી રોજ હોય ક્યારે નવો કાઢો.
હમ્મ એમાં તો કન્ટન્ટ તો નીકળવાનું છે જ નહી મતલબ રેગ્યુલર જે વગર હો એ ફરી ફરી ને નીકળે એવુ છે ફરવા વાળા તો અલગ અલગ પ્લેસ ઉપર ને ખા ભી આઈની ઉપર
નવારા લોકો નું નવારા લોકો નું કામે ભાઈ. આખો દી ફરવુંને બ્લગ બનાવવા શું
એનું તો એવા ફેશન છે એની એમ કઈ રીતે.
હારી કમાણીઓ તો બી કરીએ ને. હરી કમાણી હો તો આપણે મ જઈ શકીએ આપણે એમ.
એમાં માં ટાઈમ આપું વડે ને યાર. એના શરૂઆતમાં એકદ વાર તો ભૂલી જવાનું. કે કમાણી કરે છે મહેનત કરવી પડે હોય એમાં.
ઓ હાલે તો હલે ને કઈ નહીં.
ના મહેનત કરે ને કન્ટેન્ટ બરાબર હોય તો પછી લગભગ હાલી જ જાય એવું હોય તો પછી
હા એ તો પછી માણસો ન ખબો પડી જાય કે માણસ બરોબર તો પછી તો ઓટોમેટિક આવી જાય. કેવું ના પડે કે મતલબ એમાં હેલો. હલો. હલો.